હલો. હલો.
હલો.
હલો.
હ.
નહીં, અટક અટકી અટકીને આવે છે તારું અવાજ.
હ, હવે આવે છે.
અટકી અટકી ને આવ્યા કરે તારો અવાજ.
ની આવે.
અટકી ને આવેે છે. હલો
તારું અવાજ તો બરાબર આવ્યા કરે છે.
હા આવતું છે આવતું છે બોલ હું કર્યા કરે કઈ નહી કરું લેસન કરું છું.
લેસન કર્યા કરે છે.
હા
વધારે લેસન મળ્યું છે.
બો બો
હું તને ડિસ્ટર્બ કરી દીધી ને.
હમ
ઓર બતાવ જે
જમી લીધું તું તું એ જમી લીધું?
નહી જમ્યો. ભોજન બની ગયું તારું?
ની બન બનતે બનુ છે.
હમણાં બનતું છે માં મારું પણ બનતું છે.
કોણે કોને બનાવતું છે?
મારી ભાભી બનાવતી છે.
હો હું બન્યા કરે તારી ઘરે.
તો
હું બન્યા કરે તારી ઘરે.
મારા ઘરમાં આલુ બટાકા ને ફ્લાવર નું સબ્જી બન્યા કરે છે. તારા ઘરમાં શું બને છે?
મારા ઘરમાં આલુ ટમાટર ટમાટર ના બન્યા કરે.
બટાકા, ટામેટાનું સબ્જી શાક બન્યા કરે છે.
હા હા, તેજ બને.
એક્ઝામ આવવા વાળું હોય હોય હોત છે ને.
આવા એક મહિના પછી છે.
તેની તૈયારી કરતી હશે તું?
નહીં હજુ નહી કરતી છું.
કેમ?
હજુ બહુ લીખવાનું મ મળે અને એટલે ની થાય.
પણ વાંચવાનું ને વાંચવાનું વધારે, લખવાનું ઓછુ.
હા, તો છે.
આજે તો આખું દિવસ એક જરાક પણ ટાઈમ નહીં મળ્યું મને તો.
મને પન નય મડ્યું. હુંની મયડું હતું, બટ હુંય ગયેલી હતી.
તને બહુ ઊંઘ આવે.
બઉ બ‌ઉ
આજે તો મેં અ એટલી, મતલબ દરરોજ તો જે ઘરમાં જે મેં કામ કરું છું ને.
હા.
એમ જ, બીઝી રહું છું. આજે થોડુંક કમ આવ આવ્યું હતું, પીસ કાટવાવાળું.
અ તેમાં કેટલો પૈસો મળ્યો છે મળે છે તને?
એમાં વધારે ને બે હજાર, ત્રણ હજાર એવું આવી જાય છે.
સારું છે, ઘર બેઠીને કમાવ્યા કરે તું તો.
હા, એ તો છે, પણ આજે થોડું સા કા ટાઈમ મળ્યું તો આગ મારું ફ્રીજ એટલું ગંદુ થઇ ગયેલું હતું, તો એને સાફ કર્યું મેં. બઉ ગંદુ થઇ ગયેલું હતું. બૌ દિવસથી વિચારતી હતી કે ટાઈમ મળે તો સાફ કરું, સાફ કરું. તો આજે સા ટાઈમ મળ્યો તો આખું ફ્રીજને સાફ કૈર્યુ મેં.
હા.
તને ખબર છે, મને ગંદકી નહીં ગમે છે.
હા, તો ખબર ને, કોને ગંદ
મારી નાની બેન તો કંઈ નહીં કરે, કંઈ નહીં.
કંઈ નહીં કરે તો કરવાવો ને.
મારા ઉપર એ હિંજવાયા કરે છે. મારા ઉપર ગુસ્સા કર્યા કરે, મેં એને કહું તો.
તો તું મારી નહી શકે કે?
મેં એને મારું તો એ પાછા મને મારે.
અ..
બઉ ડેન્જર છે એ તો.
તો નાની બેહેન હોય.
તું પણ ડેન્જર હશે ને? તું પણ નાની બેહેન છે.
આ મારા ભાઈ મોબાઈલ માંગ્યા કરે છે.
કેમ?
અને ચલાવું ચલાવું હ છેને એટલે.
એને કે હજુ મેં વાત કર્યા કરું છું. બઉ જરૂરી વાત કરતી છું.
અ કહે છે કે જલ્દી આપ મને મોબાઈલ.
તું એને કહી દે હમણાં તો મેં પાંચ છ મિનિટ વાત કરવાની છું.
આખા દિવસ મોબાઈલ ચલાવે અને એના પેટ ની ભરી.
એટલું બધું મોબાઈલ જોવું ની જોઈએ.
હૂ કરે.
નાનો છેને! નાનો છે ને આટલે ભડિયા કરે. ભણે ભડે.
કયા ધોરણમાં ભણે છે?
હજુ છે.
સિક્સમાં
હા.
કેટલા વર્ષનો થઈ ગયો છે?
ચૌદો વર્ષનો થઈ ગયો.
ચૌદ વર્ષનો થઈ ગયો હજુ હમણાં સિક્સમાં જ ભણે છે?
આજુ સિક્સમાં જ ભણે છે.
એવું કેમ થયું?
આ લોકડાઉન થઈ ગયું ને આટલે.
અ લોકડાઉનમાં તો ઘણા બધા લોકો બઉ મુશ્કેલીમાં પડાઈ ગયા હતા ને? તું એ યાદ કરાવી નાખુ મને લોકડાઉન. મારા ઘરમાં બઉુ પ્રોબ્લમ આવ હતું તે સમયે તો
અ કેમ.
મારા પપ્પા જે દુકાન ચલાવતા હતા એ પણ બંધ કરવામાં આવ્યો ઘરમાં કોઈ બીજા કમાવા વાળા ન હતા એટલે બઉ પ્રોબ્લેમ થયું મને અમે લોકો ને તમે લોકો કેવી રીતે કાયડા લોકડાઉન?
જેવી રીતે તું એ કાયદા એવી રીતે અમે પ કાયદા.
બઉ પ્રોબ્લેમ, પણ મજા આવી હતી ને.
હા તો મજા હોય
બધા ઘરના લોકો સાથે સાથે રહેતા
હા.
ચોવીસ કલાક બધા લોકો સાથે ટીવી જોતા ને નાસ્તો વગેરે બધા કરતા જમતા બહુ સારું વીત્યું, પણ થોડું મુશ્કેલી ભર્યું પણ વીત્યું એ સમય. કેટલાક લોકો મરી પણ ગયા એ સમયે તો બઉ એ થયું હતું.
હમ.
કેટલાક લોકો મરી ગયા લોકડાઉનમાં પણ કોરોનાની કારણે
કા શું બોલતી નથ તું તો શું કરે છે એટલું બધું લો આવી જાઉ તારું લેસન કરવા માટે મેં
આવી જા થોડુંક કરી દેજે તું પણ
એટલી એટલા સમય નહી આવી શકું ને રાત થઈ ગય હવ જો તું દિનમાં બોલાવતી તો મેં આવી જતી
તો નજદીક જ તો છે ઘર.
ક્યાં નજદીક છે થોડું તો દૂર છે ને
હ તો છે.
ચાલ કાલે આવા તારીખ ઘરે મે
હા.
તું તો આવતી જ નથી મને જ બોલાવ્યા કરે છે
તો મને ટાઈમ નહી મળે ને
તો મને ક્યા ટાઈમ મળે પણ તો પણ મેં આવી જાઉં છું ને
ક્યારે આવતી
આવતી તો છું તું જ નથી આવતી મારા ઘરે તો
તું પણ નહી આવે
આ હમણાં બે દિવસ પહેલાં જ મેં આવેલી હતી.
તો બે દિવસ થઈ ગયું ને
તું તો બે દિવસ તું તો એક પણ દિવસ ની આવે છે મેં તો
કેમ એ એક મહિના પહેલે તો આવ્યા હતી આવી હતી.
એ તે એક મહિના પહેલા ની વાત કરે છે મેં તો હમણાં બે દિવસ પહેલા જ આવી
તો બે દિવસ એક દિવસ
ચાલ મેં આવા કાલે તારી ઘરે પછી તને પણ આવવું પડશે.
હમ માલ પાય ટાઈમ નહી મળે
કા ટાઈમ નહી મળે મારી પાસે ટાઈમ છે તારા માટે પણ તારી પાસે મારા માટે ત ટાઈમ નથી છે એવું થોડી ચાલે
લસન બહવ મળે
હ તું હમણાં ભતી છે ને મારું ભણવાનું પૂરું થઈ ગયું છે એટલે મારી પાસે થ થોડો ટાઈમ મળે છે પણ મેં ઘરમાં કામ તો કરું છું ને
કેટલું કામ હોય તારી ઘરે
શું મેં પીસ કાટ્યા કરું હોલ્ડર બનાવ્યા કરું એ બધું કર્યા કરું ને
તોવું થઈ
ઘરમાં બેસીને કામ કરું છ હું તો ટાઈમ ક્યાંથી મળે મને પણ ટાઈમ કાઢી ને તારી પાસે આવી જાાવં છું ને.
તો મારી પાસે નહીં મળે હજુ ટાઈમ એટલું ટાઈમ
ટાઈમ કાઢવું પડે ટાઈમ તો કોઈની પાસે નહી મળે છે આમ આજના જમાનામાં દરેક લોકો વ્યસ્ત જ હોય છે.
સમય
પણ ટાઈપ કાઢવું પડે છે. ફેમિલી માટે ટાઈમ કાઢવું જરૂરી છે. ચાલ તો તું લખી લે લખવામાં વ્યસ્ત છે તું પછી વાત કરું મે તારા થી
ઠી બાય બાય
બાય